હલોો હલો. હલો. તમને મારો અમાજ આવે છે.
હા, તમને આવે છે, મારો હેલો હેલો
હા, હા, હા મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે. તમને મારો અવાજ આવે છે, કમ્પ્લીટ
હા, આવે છે.
ઓકે, અ જે શ્રી ક્રિષ્ના
જય શ્રી કૃષ્ણ, જય મહારાજ
હુ, તમારી દસ મિનિટ લેવા માંગુ છું.
હા.
અ આજે હું, તમને અ માતા પિતા ને છોકરાઓ જોડે શુ એક્સપેક્ટેશન હોય છે, એ વિષ હું તમને સવાલો પૂછવાની છુ.
બરાબર
ઓકે, તો પેલો ક્વેશચન માતા પિતા સૌથી વધારે શું ઈચ્છે છે, કે તેમના સંતાન પાસે
છોકરા, નો સ્વભાવ ઈમાનદાર અને જવાબદાર હોવુ, જોઈએ
એટલે થોડું, ડિટેલ્સમાં કેશો
અત્યારના છોકરા, કેવું કે અ અત્યારના છોકરાઓ, બા બાપ ની જોડે લ આપલા મોટા અવાજથી વાતો, કરે છે. સામો જવાબ આપે છે, એટલે પહેલાના જમાનામાં એવું હતુ, કે મા બાપના એ સામું બોલાય તુ નતુ છોકરા, એક સવાલ કરીને, તો દસ જવાબ આપે આપણને, તો મારુ કેવું એવું છે, કે થોડું, બધું પરિવર્તન આવ આવા લાગ્યું છે, છોકરાઓમા પેલા કરતા હમ
તમે નાના હતા. તો તમારી એવી ઈચ્છા નથી, કે મમ્મી ખોટું બોલે તેની અમે બોલી દઈએ
અ અ અમાર, તો બો બોલાતું જ નતુ અમે અમાર મા, બાપની સામું બોલીજ નથી શકતા દીકત, લાગે બોલવાની
તો અત્યારે કેમ એવી બીક નહી, લાગતી છોકરાઓને
હમ, હવે ધીમે, ધીમે બધું પરિવર્તન આવતુ ગયુ છે.
તમારા મમ્મી પપ્પા, તમારી જોડે જે વર્તન કરતા હતા, અને તમે તમારા છોક કરાઓ જોડે જે વર્તન કરતા હતા, એમાં ફરક છે.
બઉ જ, બઉ જ
તો તમા જે્યા, અ તમને શું લાગે છે, તમે તમારા છોકરાઓ તમને એ એમ તમા જો વાતો કરે છે, એવી તમે તમારા મમ્મી પપ્પા જોડે નથી, ગય
ના, ના કદી કોઈ દિવસ નહીિ
તો એ સમૂહ બોલે, તો તમને એવુ તો થતુ હશે, ને કે આમ એ લોકો એમની મનની વાતે મૂકી શકે છે. તો આમ તમને ખોટુ લાગે પણ હશે, થતી હશે ને
હા, હા એ બરાબર સ
કે મા હું, જે એમ મારા મનની વાત, તમે જે બોલી નતા શકતા એ ટાઈમ એના લીધે શું કેહેવાય ઘણી બધી જગ્યા, એ તમને આમ શું કેવાય ના બોલીશ તમે કોઈ દિવસ બોલ્યા નહી એવો એવું અંદર ત્યા આમ શું કેવાય ક કમ્પ્લેન રહી હશે પણ અત્યારના જે છોકરાઓ છે એ બોલી શકે છે એટલે પાછા નથી પડતા એવું બી તમને થતું હશે
હા હા એ બરાબર છે
બરાબર એેલે તમને અમુક જગ્યા એ કેવું કે કોક બોલે ને તો એવું નહિ કે મમ્મી પપ્પા પણ કોઈ બી એકે કે તમે કોઈ બી એક્ટિવિટી કરો તો અમુક ટાઈમે તમારું આ મન ખચવાય કે હું આ જવાબ દઈશ તો કદાચ એ આમ બોલતા પેલા બે ત્રણ વાર એવું થાય વિચાર આવે
હમ હમ ખચકાય મન ખચકાય
હા તો તમને એવો કોન્ફ તમને એવું બી થતું હશે ને કે મેં બોલે છે વાધો નહી પણ તમારે અમે તો બોલે છે પણ જ્યાં સાચું હોય તો ત્યાં બોલે
હા હા
પણ સામે વાર આને એવું થાય છે ને કે આજે છોકરા બહુ બોલતા હોય તો બહું ઓ લોકોને એવું લાગે કે એની મમ્મી એ એના છોકરા ને કશું શીખવાડ્યું નથી એની મમ્મી બોતાથી
હ એવું જો કોઈ બઘુ બધી વસ્તુ માઉ મમ્મી પપ્પા જ છોકરાઓને શીખવાડે એવું ના હોય દુનિયા બી એટલી વાર કેટલું બધું શીખવાય જાય છે બરાબર કોઈ દિવસ એમ પણ એવું નતું શીખવાડય્યું કે તું મા તું અત્યાચાર કર બરાબર એની બુદ્ધિ જઈ લાઈ ગઈ જે એની સંગત એવી હતી એટલે એને એવું થયું
હમ હમ હમ
એવી રીતે શું કેહેવાય કે એ અ અ શું કહે આજુબાજુ ના લોકો થી બી છોકરાઓને ફરક પડે બરાબર
બરાબર હા
એટલે એ એને અ શું કેહેવાય બધું મા બાપ ના શીખવાડે એટલે શું કેવું કે આ તો શું
અત્યારે તો પણો અત્યારે તો છોકરાઓને કશું શીખ શીખવાડવાની જરૂર પડતી જ નથી અત્યારનું જનરેશન એટલું એક્ટિવ ને હોશિયાર છે ને કે મા બાપે કશું બોલવું જ નથી પડતું છોકરાની મેતે સમજી જાય છે કે મારા મમ્મી પપ્પા શું કેવા માંગે છે
હમ અને બીજો સવાલ કે ભણતર બાબતે તમારી શું એક્સપેક્ટેશન હોય છે છોકરાઓ જોડે
ભણતરમાં તો અત્યારે જો છોકરાઓને જેમાં રુચિ હોય એજ અત્યારે તો કરાવાનું બરાબર અતાર મા બાપ જ પોતે ભણેલા ના હોય તે છોકરાને શું કેહેવાના હતા કે તમે આ ભણો ને તે ભણો છોકરા ઓકે કે આભળું છે તો ઓકે ભણતર જરૂરી તો છે જ ભણવું હમ અમે નથી ભણ્યા એ અમને દુખ છે ક્યાં
હલો હલો હલો હલો હલો હલો